હલો હા અવાજ આવે છે.
હા હા આવે છે આવે છે.
હા તો તમે શું કરતા હતા અત્યાર સુધી ઘડી ઘડી મારે તમે જે પેલા નંબર આપ્યો એ. સ વવા આવતી હતી ખબર ના પડે તમે ક સાચો નંબર આપ્યો તમે.
અરે મિત્રો વાત એમાં એવી છે કે વાત એમાં છે જ નને કાય. મને પણ નથી ખબર કેમ સર્વ મારો નંબર ચાલુ છે તેમાં તમે કોલ એટલે તમારે જો કોલ આવી ગયો. પ્રિયો નંબર પણ હું જ વાપરું છું પરંતુ એમાં ખબર નથી અમુક. તેમ કોલ નથી આવતો.
એટલે એટલે એનું કારણવે શું હોય શકે ચલો ને. જે પણ હોય આપડે શું આપડે શું ભલે.
તો આપડે શું કહીએ. આપણે શું વાત કરવાની હતી જે શહેર અને ગામડા વિશે. કે તમે શહેરમાં રહો છો ને હું ગામડામાં રહો છું તો તમને કેવું ફીલ થાય જ.
ઓ. મને તો ખબર છે ત્યાં સુધી તમે પણ હમણાં તો શહેરમાં જ રહો છો.
હા હ તો શહેરમાં જ રહું છું પરંતુ એટલા માટે જ મેં એને મુદ્દો ઉઠાવ્યો છે. કણલા ગમડા પ એકદમ શાંતિ વાળા વાતાાવરણ. અને અત્યારે જે શહેરમાં રહું છું તો મને તો આમ. કઈ તો અલગ જ ફીલ થાય છે કે શહેર મા એવું ગમતું જ નથી એમ.
હા એ વાત તો તમારી સાચી છે હું પેલા જયારે ગામડામાં રહેતો હતો ને ત્યારે ખુબ જ મજા આવતી હતી. પણ જયારે અમે શહેરમાં રહેેવા આવ્યા ને તો પછી અમારું રમવાનું ને એ બધું પણ ઓછુ. થુ થઈ ગયું અને થોડી મજા પણ ઓછી આવે છે હવે એવા મિત્રો કે નથી મળતા શહેરમાં જેવા. ગામડા માં મળે છે. હું પેલા ગામડામાં હતો ને તો અમે સ્કૂલે થી આવીએ ને શાળાએથી. તો ભાઈ સીધા રમવા જતા રહીએ બરોબર તો સાંજે જમવા. ટાઈમે આવીએ ઘરે કદાચ ના અને રવિવાર ના દિવસે તો બપોરે જમવા પણ ના આવીએ એટલું રમ તા અમે આખો દિવસ. પાણી ત્યાં ગમે તે્યાના ઘરે પીવું હોયને તો ગમે તે પીવડઈ જાય બરોબર. અને હવે આજના જમાનામાં તો સોસાયટી શહેરોમાં તો સોસાયટીઓને બધું. કેટલું બધું વધી ગયું છે તો એના કારણે બાળકોને કોઈ મેદાન ખુલ્લા મળી નથી રહ્યા રમવા માટે અને પાછું કે હોય ને ખુલ્લા મેદાન તો પણ એની આજુબાજુ વાળા ત્યાં ગમવા નથી રેતા કોઈ બાળકોને તમે સમજ્યા વાતને એટલે મારા મતે તો ગામડા ખુબ જ સારું છે માું માનું છે ત્યાં સુધી તમારું શું કેવું છે તમે તો હમે બે જગ્યા બંને જગ્યા ઉપર રહ્યા છો હું તો દસ વરસ પેલા ગામડું છોડ્યું છે મેમે તો દસ વરષ થઇ ગયા તમારે તો હમણાં એકાદ વરષથી એટલે તમને તો સાદું જ અનુભવ હશે કેવો અનુભવ રહે છે તમાર જણાવો તમે મને
તો આપડે શહેર ની વાત કરીએ તો શહેરમાં કેવું છે કે તમને જે જે સારી શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ એ બધું જ મળી જાય કે પોતાના શિક્ષણ માટે એવું સારું બધું મળી જતું હોય છે. રોજગારી માટેની તકો પણ અહં વધારે હોય છે જે કમ્પેર કરીએ કે ગામડામાં. વ્યવસાયને પણ બધું મળી જાય. અહીંયા શહેરોમાં મોટી જેવી હોસ્પિટલ આરોગ્ય ની એવી સેવા હોય. કે જેનાથી તમારે યોગ્ય રીતે તમારી જે સારવાર પણ થઈ શકતી હોય છે. અને જે મોલને સિનેમાને પાર્ક એવું બધું પણ હોય છે. તેથી એ તો બતાવને મળી જાય. પરંતુ કવું કે જે આપણે ગામડામાં રહેલા જે ગામડામાં જે મજા આવતી. તેવી શહેરમાં ન આવે કારણ શું કે. શહેરોમાં તો જે એટલો બધો અવાજ થતો હોય છે અને પ્રદુષણ પણ ઘણું બધું હોય છે. કારણ કે દરરોજ એટલા બધા જે સાધન લાખો સાધન ચાલતા હોય છે. અને અમે જે રહીએ ત્યાં આગળ તો બાજુમાં જે હાઈવે છે. તેના કારણે શ ત્યાં ઘણા બધા સાથે ચાલતા હોય માથરે પણ ચાલતા હોય ને. દિવસે પણ ચાલતા હોય છે એનાથી ઘણા બધો અવાજ આવતો હોય ને એ પણ આપને. દરરોજ આટલો બધો અવાજ સાંભળે તો મગજને પણ થોડુંક. સારું લાગતું નથી એ અલગ જ ફીલ થતું હોય છે. તેના કારણે આપણે મગરને તો પણ બ નુકસાન થઈ શકે અને જે આપણે. હવાની વાત કરીએ તો હવામાં તો કું જે એકયુઆઈ આવે. એટલું બધું વધી ગયું કે પોતાના શરીરને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે એના કારણે. એટલે શહેરોમાં રહેવું આમ નુકસાન છે પરંતુ ફાયદા પણ છે. એ કદાચ તમે જે અ જવાન માણસ હોય. તમારે નોકરીની માટે શહેરોમાં તો આવું જ પડે અને ત્યાં આગળ રહેવું પણ પડે. પરંતુ જો કદાચ બહાર જવાનું થાય તો મોટે રૂમાલ બાંધીને ચાવું ને. બને ત્યાં સુધી એટલું બધું બહાર ન ફરવું કે જેનાથી. તમને એવી સારી કોઈ બીમારી વગેરે થઈ. કે એ તમારું વા્યની જ એવી રીતે જઈએ તો તમારે સેહત. બધ ખ્યાલ રાખવો જોઈએ નહી શહેરમાં એમ તો રહી જ શકો. કારણ કે ઘણી બધી પબ્લિક રહે જ છે ને શહેરમાં. પરંતુ આપણે જે મજાની વાત કરીએ તો ગામડાના ગામડા જેવી મજા અહીંયા ના મળે.
હા એ વાત તો તમારી સાચી છે ગામડા જેવી મજા તો નથી જાણતી અને પાછું. પોલ્યુશન એટલું વધી ગયું છે શહેરોમાં કે એનું વાતાવરણ શહેરનું વાતાવરણ ખુબ જ ગરમ છે. થઈ ગય છે જયારે ગામડાઓનું વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય છે શહેરના મુકામે હા ગામડાઓમાં. પણ ગરમી ને એવું બધું પડે જ છે પણ ચહેર ના મંગામાં નથી પડતુંહેર અને પાછું કે તમે જો ગામડાઓમાં જાઓ ને તો તમને શુદ્ધ હવા મળે ત્યાંની જયારે અહિયાં તમને નોઈઝ પોલ્યુશન ને એવું બધું મળે અને શું દવા તો મળે જ નહીિ પાછો ગામડાઓમાંને એમાં પવન પણ એટલો બ જેટલો અહિયાં એટલો બધો પહેવાન ના જોવા મળે આપણને અને એટલું એટલું જ નહી પાછું કે ગામડાઓમાં આપડે. હને બધા મિત્રોને એ બધા હોય ને જે આપડે. તો બધા સાથે મળી ને મસ્તી. એટલી બધી કરતા ને અને જયારે શહેરમાં આવ્યા તો. એ એ કોઈ મસ્તી થતી જ નથી હવે શહેરમાં તો મારે તો નથી થતી બીજાની તો. ખબર નહ જે પહેલેથી શહેરમાં રહેતા હશે એમને કદાચ વ. હોય તો ખબર નહ બાકી હું તો હવે. મન બહાર નીકળવાની ઈચ્છા જ નથી થતી કારણ કે શહેર માં. જ ગામડામાં એ વખતે અમે આખો દિવસ રખડ રખડ કરતા હતા આખા ગામમાં. એની વાત જ અલગ હતી અને પાછું કે હમણાં તમે જોયું હશે તો. આપણેે જે યુનિવર્સિટીમાં ભણીએ છીએ ને. જેમાં ખુબ જ વૃક્ષો છે બરોબર અને ગામડાઓમાં પણ આવે છે ખુબ જ વૃક્ષો હોય છે જયારે શહેરોમાં ને એમાં વૃક્ષો કટિંગ કરીને ત્યાં ઈમારત. તો બિલ્ડિંગો સોસાયટીઓ આવી રીતે બધું બની જતું હોય છે જેના કારણે વૃક્ષો કપાત જાય વાતાવરણ નો પારો ઊંચો તાપમાન ઊંચું જતું જાય છે હવે ન્યુઝ પેપર માં જ આવ્યું હતું કે આપડે જે યુનિવર્સિટી છે ને તો એની અંદર જતાય ને વાતાવરણમાં ત્રણ ડિગ્રી નો તાપમાનમાં ફેરફાર આવી જાય છે કે જો આપડે હવે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ને પાટણ સિટી નું તો યુનિવર્સિટી ની અંદર સાડત્રીસ ડિગ્રી છત્રીસ ડિગ્રી જેટલું જવાનુભવતાાય એટલે આવી રીતે આટલો મોટો ફર્ક આવી જાય છે જાડવાનો એટલો ખાલી થોડોક લાકામાં બે કિલોમીટર ના ઈલાકામાં છે જાડવાઓ તો એના કારણે એટલો બધો ર પડી જાય છે તો જયારે ગામડાઓમાં તો આખી આખું ગામમાં આવીતે કોઈ પોલ્યુશન ના હોય વધારાનું કચરો ના પેલા અવાજ ના ખાતું હોય કોઈ પછી બધા જ્યાં ત્યાં કચરો ના નાખતા હોય બધા પાલન કરતા હોય અને એગ કોઈ કચરો પણ ના હોય જેને જમીનને નુકસાન કરે ને અહિયાં તો લોકો કચરાની ગાડી આવતી હોય ને ઘર ઘર તોય પણ લોકો પછી ને બહાર કચરો નાખવા જશે જેના કારણેને ગંદકી પણ વતા પેલા એટલે મારા માટે તો ગામડું સારું છે તમારું શું કેવું છે બોલો હા
હા એ તો અછા છે ગામડું તો સારું છે કારણ કે ગામડામાં જે વાતાવરણ હોય એવું આપણને સહેરોમાં ન મળય જેવી શુ્ધ હવા છે જેવું ઠંડી વાતાવરણ છે તેવ આપણને શહેરોમાં ન હોય શહે ગામડામાં તો કેવું કે જે ખેતી કરતી હોય તેના કારણે આજુબાજુના બધા એરિયામાં જે પાણી વધારે છોડાતું હોય છે તેના કારણે ઠંડુ વાતાવરણ રહે તે અને ત્યાં પણ રહેવાની પણ મજા આવે છે કારણ કે આપણે એકદમ ખુલ્લા વાતાવરણમાં રહીએ તો અને આપણે ફરવાની તો બધી સારી મજા આવતી હોય છે એ ગામડા માં તો એ તારું મુખ્યત્વે જોવું કે ખેતી એવું બધું થતું હોય બધે ગ્રામીણ વિસ્તારમાં તો આનાથી કંઈથી જોડાયેલા હોય છે, અને વાતાવરણની આપણી વાતથી બહુ શાંત અને સ્વચ્છ અને કુદરતી એવું વાતાવરણ, તે આપણને હરિયાળી ખેતરો ને વૃક્ષો તેનાથી એકદમ શાંત વાતાવરણને સ્વસ્થ આપણને મળે છે. અહિયાં કેવું કે એક ભાઈને સાથે આપણે મ સાથે એકદ મસ્ રહી શકીએ ગામડા વાળા વિસ્તારમાં પરંતુ શહેરોમાં તો કુ કે સૌ સૌના ઘરમાં જ રહે એવું કહી શકો તે સૌ પોતાના કામથી એવું રહેતું હોય છે. અહિયાં શહેરોમાં તો જે મો હોસ્પિટલ એવું બધું જોવા નથી મળતું પરંતુ જે ગામડામાં ઉગે શહેરોમાં મેથી જે હોસ્પિટલ હોય તેવું જોવા મળે, પરંતુ જે ગામડામાં આવી સુવિધાઓ મળતી નથી, પરંતુ જે તમે સમજી શકો કે આપને જો હોસ્પિટલની જરૂર ક્યારે પડે, કે જયારે તમે એવા બીમાર પડો ત્યારે, અને બીમાર પડો તે શહેરમાં જ પડી શકો, તેના માટેજે જે મોટી હોસ્પિટલો હોય તે શહેરમાં બનતી હોય છે, ગામડામાં ને આવી મોટી હોસ્પ પીટલ નથી બનતી કાય કારણજ મેન એયરુ છે. શહેરોમાં જે અ રૂમચળો હોય તે વધારે ફેલાય છે, કારણ કે અમુક જગ્યાએ જે ખાડા વગેરે હોય, તેથી મચ્છર વગેરે ઉત્પન્ન થાય, ને તમને બીમાર પણ કરી શકે છે.
હા એ વાત તો તમારી સાચીજ છે, એના પાસે ગામડાઓમાં જો શુદ્ધતા જો બધું મળે એવી શુદ્ધતા શહેરમાં ના જોવા મળે. જેમ કે હવે આપડે શાકભાજી ને બધું જ જોઇલે, તો એમાં જાણે હવે તો મિલાવટું થઈ ગયુ. વધારે હો, તો લોકો બધામા આમભી પછી મોટા કરે છે, અને પછી વાપત આવે છે, જયારે શહેરોમાં ગામડાઓમાં લોકો બધા પોત પોતાના ખેતર માંથીજ અને આજુબાજુમાં રહેતા પડોસીઓને ખેતર માંથી બધું સામાન આવત તો એને તાજુ તાજુ લોકો ખાતા હોય, જેના કારણે એમના શરીર પણ મજબૂત રહે છે, ને એ બીમાર નથી પડતા. જય્યારે શહેરો માટે એવું થતું જ નથી. શહેરો માટે બધા લોકો પોતપોતાને તાજું મળે ખરું, ના પણ મળે, એનું કોઈ નક્કીજ નથી હોતું, એના કારણે સૌથી વધ મારામાં તો મજા, મને તો ગામડાઓમાં વધારે મજા આવે છે રેવાની. અને પેલ ભલે ને શહેરોમાં પછી તમારી જોડે એસી હોય પંખા હોય મો તા હોટલમાં રહેતા હોય, પણ જે જેવી રીતે તમે ગામડામાં રહેતા હોય ને, એવી મજા તો પણ નથી આવતી, ભલે તમારી જોડે બધું જ કેમ ના હોય. મારેજ મને મારા જોડેજ એવું છેને બોલો.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ બરાબ રાબર એ તો રવાનું, ને આપડે જે વાત કરીએે કે ગુણવત્તાની, કોઈ વસ્તુની તો બંને જગ્યાએ ગુણવત્તા તો સારી જ મળતી હોય, પરંતુ થોડો ઘણો આપણને એવો તફાવત જણાય કારણ શું કે, જે ગામડાની વસ્તુઓની ગુણવત્તા હોય એમાં જે દૂધ, શાકભાજી ફળો પછી જે અનાજ વગેરે હોય તે બાજુ માંથી જ મળતુ હોય, એટલે કે જે કૃષિ પાસેથી જ મળતું હોય અને ઘણી એ બધું છે તે તાજું અને કુદરતી જ હોય છે. અને જે શહેરોમાં જોઈએ, તો એમાં ઘણી વખત કેવું કે ભેળસેળ વાળી જે વસ્તુ આવતી હોય છે. અને શેહ જે ગામડામાં તો આવી જે વસ્તુ હોય તે ઓછી જ હોય છે. અને બ્રાન્ડેડ વસ્તુઓ, જે કોઈ અ આધુનિક ઇલેક્ટ્રોનિક જેવી વસ્તુ હોય તે મર્યાદિત મળી શકે છે, ગામડાવામાં પણ શહેરોમાં તો એ જે બ્રાન્ડેડ વસ્તુઓની ક પની બીજી વસ્તુઓ વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનિક્સ કોઈ તો એ બધી મળી રહે, પરંતુ બીજી એક વાત ઈ છે કે ઘણી જગ્યાએ જે ભેળસેળવાળી વસ્તુઓ ભી મળતી હોય છે, નકલી વસ્તુઓ પણ વેચાતી હોય છે. કોઈ સારી એવી બ્રાન્ડેડ કંપની હોય તેની ડુપ્લિકેટ કોપી પણ વેચાતી હોય અને આવી જે જો કોઈ ગ્રાહક ખરીદી લે, તો તેના કારણે તે આવો શિકાર બને છે એમ, અને તે છેતરાઈ જાય છે. ત્યારબાદ ઘણી વખત એવું થાય કે જે કોઈ પ્રકારનાં નાના નાના સેલ આવે, તો તેમાં પણ હવે તે ગ્રાહક છેતરાઈ જાય ત્યારબાદ તેને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. એટલે ગમે તેવું કરો તો આપણે તે પણ રીતે વાત કરો એ સારી કોલિટીની જ વસ્તુ ખરીદવી જોઈએ જાણી જોઈ.
હા હા એ વાત તો તમારી છે જ અને પાછું મેં તો હમણાં એવું પણ સાંભળ્યું છે કે શહેરમાં જે સ્વચ્ તા વધારવા માટે હેને એ જે શહેરનો કચરો હોય છે ને તો એ બધાં પછી ત્યાં કે ગામડામાં ને એમાં ખેતર ખાલી હોય ને તો પછી એજ ખેતરો ગામડાઓમાં નાખે છે. તે એક ત એનાથી હેને ગામડાઓમાં નુકસાન પહોંચે છે. મારું તો માનવું છે કે આવું ના કરવું જોઈએ. જે સરકારે પરવાનગી આપી છે કે તમારે ક તમારો કચરો હવે કેવું કરતા હોય કે શહેરમાં સ્વચ્છ કરવા માટે હવે કચરાની નિકાલ તો કરવો જોઈએ ને. તે કચરો પછી ગામડાઓમાં નાખી દેતા હોય. તો આએ એક મોટો સુધારો લાવવાનું છે કે આવું ના કરવું જોઈએ જે ગામડાઓ સ્વચ્છ તો એને સ્વચ્છ જ રાખવા જોઈએ. આનાથી ખરાબ ઉપરથી વધારે થાય પણ એ માટે શું કેવું બોલો?